હલો.
હાલો.
હા બોલો કેમ છો?
હા બસ એકદમ મજામાં તો આ એક વિષય મળ્યો કે ડિજિટલ યુગમાં આમ પરિવાર સાથેનો સમય આમ કેમ ઘટી રહ્યો છે.
હા આ તો ખુબ જ આમ રસપ્રદ વિષય છે.
હા. કેવાય કે હું પણ એજ વિચારું છું કે પેલાના લોકો સાંજે બેસીને વાત કરતા હતા અન આજના લોકા તો એમ મોબાઈલ જ જોતા હોય સાંજના સમયમાં.
હા એને તો આપણે ડિજિટલ યુગ કહીએ છીએ કેવાય ને કે આજકાલ બાળકો થી લઈને મોટ ટા સુધી આમ કેવાય ને કે બધા ટેઆ મોટરના મોબાઈલ અને ટીવી અને બધા એમાં થઈ ગયા છે, એટલે એકબીજાને સમય પૂરતો આપી જ નહી શકતા ને વાતચીત પણ ઓછી કર દીધી છે, આ ટેકનોલોજી અને આ ડિજીટલ ના લીધે કેહેવાય ને આજકાલ તો.
બિલકુલ બિલકુલ ના કેવાય કે આમ આ બધું સ્માર્ટફોન આયા પછી આપ બધું વધાર વધી ગયું છે.
હા એ વાત તો સાચી આમ કેવા ને કે ફોન આવ્યા પછી કેવાય ને કે એના ગેરફાયદા તો બઉ જ બધા છે અને ફાયદા બી છે એમ કેવાય ને.
હમ.
બધું છે.
બિલકુલ નહી ન ઘરમાં આપડે બધ્ધા પોતપોતાના ફોનની સ્ક્રીનમાં બીઝી હોય છે.
હા એ વાત તો સાચું કીધું પણ હું તો એજ માનું કે છે આપડે છે ને જમતા હો તે છે ને બધાયે સાથે બેસીને જમવું જોઈએ એને મોબાઈલ સૌને છે ને
સાવધાની પર મૂકી દેવો હા એજ છે એકદમ સાચી વાત છે કે દિવસમાં એક વાર તો ફેમિલી સાથે જમવું જ જોઈએ કે તેનાથી શું કે ખબર પડે કે કયો માણસ શું કરે છે એમ વાતચીત પણ વધે છે.
થાય એ જ ને અને કઈક દુવિધા હોય કઈ માણસ ને તો પછી અંદર ને અંદર આપડે પ્રોબ્લેમ બી એનો ઉકેલ પણ લાઈ શકીએ ને આપડે એટલે જ
બિલકુલ બિલકુલ કેવાય કે ઘર મા આમ સાદો સમય જે કહેવાય કે સાંજ નો સમય હોય તો અમુક લોકા આ સોશિયલ મીડિયા જોતા હોય છોકરાઓ ગેમ રમતા હોય પઈ આપડા મમ્મી લોકા રેસીપી જોતા હોય આવું બધું ચાલ્યા કરે છે.
હા એ વાત તો તમારી બિલકુલ સાચી વાત સાચી તમે કીધી કે મોબાઈલ દ્વારા છે ને આ પડે એટલે મોબાઈલ એટલે ટેકનોલોજી દ્વારા છે ને આપણડે ઘણી બધું વસ્તુ છે ને એક એક જ ઝાટકે કે, એક જ સેકન્ડમાં આપડે, એ બધું કરી શકીએ, એ એમ કેવા
બિલકુલ એ જ, અને કેવાય કે આપડા. મારા પપ્પા તો આમ કેવાય કે, ઓફિસ નું કામ લેપટોપ પર કરતા હોય છે ને. એવું ચાલ્યા કરે, મમ્મી વિડીયોસ. ના શોપિંગ એપ જોતી હોય છે, પછી પર કહેવાય કે બનો, ઇન્સ્ટાગ્રામ પર બીજી હોય, પછી ભાઈઓ આપડે પબજી રમવામાં બીસી હોય, એવું ચાલ્યા કરતું હોય છે, ઘર.
હા, એ વાત તો આ તો તમે સૌની બધાની વાત તમે કહી, આ તો બિલકુલ સો ટકાની સાચી. વાત છે કે, લોકો આજે મોબાઈલ. અને એ બધામાં બહુ બિઝી થઈ ગયા છે, એના કરતા જો પહેલેથી આપણે આદત પાડી દીધી હોય, પેલા આપ પર વાંચવાની. તો તેનાથી જ્ઞાન પણ મળે, કાતો પેપર કા તો ચોપડી વાંચવાથી બધું જ્ઞાન બ જ મળે.
હા, એ ભી છે. કેવાય ને, કે નોલેજ ઇઝ ધ કી ટુ સક્સેસ.
શું વાત છે, મને તમારી વાત બઉુ જ ગમી ને.
હા, એજ કેમ? ઓછી ચોપડી વાંચો કરતા. ઓછો મોબાઈલ રમો એમ.
બિલકુલ, સો ટકાની સાચી વાત કીધી. કેને કે મોબાઈલ તો ઓછો રમીશું, એટલી બુદ્ધ વધારે ચાલશે.
હા, અને આમ મોબાઈલમાં કેવાય કે, બ્લુ રસ. આપણા આંખમાં જતા હોય છે, તેનાથી શું આંખ પણ ડેમેજ થતી હોય છે, દિવસે દિવસે.
હા, એ વાત તો સાચી કીધી કે જે સૂર્યના જે કિરણ, તે આપણને આંખને આપણને. કેવાય ને, સુરક્ષિત નહી રાખતા, કેવાય એના માટે આપણે ચશ્મા. પહેરવા ખુબ જ જરૂરી છે, જો બહાર કંઈક તાપ નીકળે હોયને, તો આપણી આંખો પણ તેના લીધે હામ નહીં થતી.
હમ, એ બી છે, એકદમ. અને કેવાય કે. ટેકનોલોજી તો નથી, પણ તેનો. સદઉપયોગ કરતા, આમ દુર ઉપયોગ વધી ગયો છે.
હા, એવા પ્લેન કોડ, સો ટકા ની સાચી વાત તમે કીધી.
હા.
અને ઓનલાઈન શોપિંગમાં તો છે ને, મે ચપ્પર કિસ્સો પણ સાંભળેલો. કે એક નાનો વ્યક્તિ હતો ને, જેને એની મમ્મી નો મોબાઈલ આમ. કેવાય ને કે, લઈ લીધેલો, અને ઘરે જો આમ ઘરે ટીવી નતું. તો પછી ઘરે નાઈન્ટી થ્રી ઇંચ નું તો આખું. ટીવી મગાવી દીધું, અને એના મમ્મી ને જયારે આવ્યો ને, ઓર્ડર કરે. ત્યારે ખબર પડી કે, આ તો મેં મંગાવી હતી, એટલે આના ગેરફાયદા પણ એવા છે, સાબા
હા, એ બી છે. અને કેવાય કે, આ વાત જે દુરપયોગ નહી કે, એ ખુબ જ ચિંતિત છે. આપડે સમજાવવું જોઈએ બાળકોને, કે મોબાઈલ થી. બને એટલું દૂર રે ને, બીજી નવી-નવી પ્રવૃતિઓ કરે.
એ જ નહીં, બિલકુલ સાચી વાત છે તમારી કે અતારથી તમને કઈક શીખવાડે આ વેકેશનમાં. તો એને પછી કરે.
હા, જેમ કે, આપડે પેલાના વેકેશનમાં કેવું કે ક્રિકેટ રમતા. પછી પકડા પકડી સાયકલિંગ એ બધું વધું કરતા આજના છોકરાઓ તો કેવું ગ ગેમો રમતા હોય જેમાં અંદર ગેમની અંદર બી એકબીજા ને ઇન્વાઈટ કરે ને વાત કરતા હોય એવું બધું ચાલ્યા કર હલો
હા બોલો બોલો
હા એટલે એજ કેતો હતો કે બીજી પ્રવૃત્તિઓ કરવી જોઈએ એમ
બિલકુલ સો ટકાની તમારીથી સાચી વાત છે કેય જેટલી પ્રકૃતિ કરીશું એટલું જ આપણે આમ કેવાય ને કે સારું રે આપડે અને આ ડિજિટલ જમાનો છે જો તેમાં બધું ડિજિટલ થઈ ગયું છે આજકાલ તો કેવાય ને કે આપડે ઘર બેઠા જ બધું આપણે બુકિંગ પણ કરાઈ શકીએ કે ટ્રેન બસ ગાડી આપડે ઘર બેઠા જ બધાની બુકિંગ થઈ જાય આપડે જ્યાં પણ જવું હોય અને મેન તો આપડે પ્લેનનુંું પણ બુકિંગ કરાવી શકીએ આપડણે મેં છે ને એક એક દિવસ આમ કેવાય ને બહુ વર્ષો બે વરસ પહેલા છે ને એક મે પ્લેનનુંું બુકિંગ કરાયેલું આપણે જવાની ટિકિટ અહીંયા થી યુરોપ તે મને ખુબ જ આ મજા આવી ગયલી અનેને સારું મને ડિસ્કાઉન્ટ મળી ગયેલું મારા કાર્ડ એમ કારડ એ બધું છે ને આ બધું પોસિબલ છે ને એક જ કારણના લીધે થ ટેકનોલોજી આપડે ટેકનોલોજી ને આપણે બહુ જ આપણને બધું બહુ આગળ કરતા રહ્યા છે આપણે ટેકનોલોજી હા
હા એ બી છે આ મોબાઈલ ના સદ ઉપયોગ ભી છે એમ
હા એ વાત તો છે કે સદઉપયોગ બી છે અને ઉપયોગ પણ છે પણ એમાં ઉપયોગ જે કરે એ આગળ તેમના જીવનમાં બહુ જ આગળ ઉન્ન તે પહોંચી જાયવું છે
હા એકદમ સાચી વાત કઈ તમાને કેવાય કે તમારે મોબાઈલથી આમ ટિકિટ બુક કરી હોય તો ટિકિટ બુક થઈ જાય પછી કશું બિલ હોટલ નું બુકિંગ કરાવો એ બી થઈ જ હા રેપિડો બી થઇ શકે
બિલકુલ જાત જાતનું અન્યાય વગેરે બધું થઈ જાય આજકાલ તો ટેકનોલોજીના કારણે આ કઈ તો કેવાય ને કે માર્કેટમાં નવું નવું આવ્યું છે કે ઝમેટો સિવાય બ્લિન્કિટ ઝેપ્ટો અને બધું બહુ બધું આવ્યું છે જેના કારણે છે ને ઓનલાઈન આમ શોપિંગ કર્યું હોય ખાવાની હોય કે કપડાં ની હોય એટલું બધું ઝડપથી થઈ ગયું છે ને કેતા ની વાત જ કંઈક અલગ છે આપણે બ્લિંકેટ પરથી કઈ બી મંગાવાય તો ખાલી પંદર જ મિનિટમાં કઈ બી આઈ જાય ત્યારે તમારે જે ખાવું હોય
હા એ ભી છે એ એકદમ સારી વસ્તુ છે કે શું કે ઘરે બાળકો એકલા હોય તો વસ્તુ ઓર્ડર થઈ જાય ને ખાઈ ભી લે એ લોકો
હા એ જેમ ઘરે કોઈ હોય નહી અને પછી જો એ ભૂખ લાગી હોય પછી ઘરે કોઈ સાદ આમ સાધન પણ ના હોય બરાબર છે એની ચાવી પણ ના હોય તો પછી આપણેે ઘર બેઠા કઈ બી આપણે મંગાવી શકીએ જો પૈસા હોય તો
હા એ બી છે અને કહેવાય કે આમ ઓનલાઈનમાં આમ સોશિયલ મીડિયા દ્વારા આમ ફ્રેન્ડસ બી જુના જુના કનેક્ટેડ રહે છે
હા એ વાત તો સાચી કે વર્ષો જૂના આ ફ્રેન્ડસ બી પછી આપણને યાદ કરે છે ને કારણ છે સોશિયલ મીડિયા ના યુઝથી
હા એકદમ એકદમ સાચી વાત છે ને કહેવાય કે તમે બીજા પ્રદેશ માં બી હોય કોઈ દોસ્ત કે એની સાથે બી તમે વાત કરી શકો છો રોજિંદા જીવનમાં.
બિલકુલ સો ટકા ની સાચી વાત તમે કીધી કે. એવું કરવું ખુબ જ જરૂરી થઇ ગયું છે.
હા એજ કહેવાય કે હા બોલો.
ના ના ના હા એટલે કેવું છે કે? ટેકનોલોજી આપણને બહુ આગળ લઈ લાવી દીધા જે કહેવાય છે ને કે આજે આજકાલ તો સિક્સ જી પણ આ આવી ગયું છે તમને ખબર જાપાનમાં તો.
હા જ પણ તો આમ કહેવાય કે, બીજા દેશો ના પ્રમાણ આમ જાપાન નો તમે ટેકનોલોજી જોવો ને તો એ લોકો આપણા થી દસ વર્ષ આગળ છે.
બિલકુલ બિલકુલ આમ જાપાન લઈ લઈએ અને જાપાનમાં તમને ના ખબર હોય તો ત્યાં પછી પેલું વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બી ફૂટેલા. તે પછી કેટલી જલ્દી તેમને ડેવલોપ પોતે કરીને આટલી જલ્દી એ બધા કરતા આગળ બી નીકળી ગયા છે તમે વિચારો ખાલી.
હા એજ.
આમ બધું ટેકનોલોજી ના કારણે જ થાય છે ને.
હા ટેકનોલોજી છે તો આગળનું આપણું જીવન છે.
હમ હમ હમ એવું છે બોલો તો.
કરીને ખુબ જ આનંદ આવ્યો.
હા મને પણ તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ મજા આવી ગઈ.
હા તો ચાલો મળીએ આપણે.
હા ચાલો મળીએ.
હા જય મહારાજ.